કેમ છો
હા એકદમ મજામાં.
મજામાંને બોલો બોલો
હા તો આ એક નવો વિષય મળ્યો કે નવરાત્રી નો તહેવારો એના વિશે વાત કરીએ થોડી
હા નવરાત્રી ગુજરાત નો ખુબ જ મોટો અને રંગીલો તહેવાર છે.
હા નવરાત્રી નો અર્થ છે કે નવરાત્રી એટલે કે નવ દિવસ અને નવરાત્રી સુધીનો ઉજવતો તહેવાર
હા આ દિવસોમાં માતાજીની ભક્તિ અને આરાધના કરવામાં આવે છે.
બિલકુલ ને ઘણા લોકો સવાર અને સાંજે માતાજીની પૂજા કરતા હોય છે.
હા અને પછી બધા બહુ લોકો મંદિરોમાં પણ રોજ ભજન અને આરતી કરતા હોય છે.
હા અને નવરાત્રીમાં ગરબાનું એક ખાસ મહત્ત્વ હોય છે.
હા ગરબા એક પારંપરિક નૃત્ય છે. જો જે ગોલ ફરીને રમવામાં આવે છે.
બિલકુલ અને ગરબા રમતા સમય લોકો એકદમ રંગબેરંગબી કપડાં પહેરતા હોય છે.
હા રંગબિરંગી કપડા જેમ કે સ્ત્રીઓ ચણિયા ચોળી પહેરતા હોય છે અને પુરુષ તો કેળીયુ અને ધોતી પહેરે છે.
હા અને કપડા પર એક સુંદર ભરત કામ એકદમ આંભલાનું કામ હોય છે.
હા આ કપડા ગુજરાત ની સંસ્કૃતિ પણ દર્શાવે છે.
હા બિલકુલ એના ગરબામાં ઢોલ નગારા અને તાલીઓનોઉપયોગ થતો હોય છે.
હા અને સંગીત સાથે બધા એક તાલમાં નૃત્ય કરે છે.
બિલકુલ અને નવરાત્રીમાં દરેક ઉંમરના લોકો ભાગ લેતા હોય છે.
હા અને નાના બાળકો થી લઈને મોટા લોકો સુધી બધા ઉત્સાહ સાથે આ ગરબામાં જોડાય છે.
હા અને કેટલાક લોકો નવરાત્રીના દરમિયાન ઉપવાસ પણ રાખતા હોય છે.
હા અને ઉપવાસ સાથે સાથે ભક્તિ અને નિયમ નું પાન મહત્વ બહુ બધો હોય છે.
હા નવરાત્રીમાં દરેક દિવસે એક અલગ જ સ્વરૂપ ની પૂજા કરવામાં આવતી હોય છે.
હા દરેક દિવસની અલગ અલગ ઓળખાણ હોય અને મહત્ત્વ હોય છે.
હા અને મંડપમાં પણ માતાજીની સુંદર મૂર્તિ અથવા ફોટો મૂકવામાં આવતો હોય છે.
હા પછી આપડે લોકો તેની આગળ દીવો પ્રગટ પ્રગટાવીએ છીએ.
બિલકુલ અને ફૂલ થી સજાવટ પણ કરવામાં આવે છે.
હા અને આ સજાવટ થી વાતાવરણ ભક્તિમય બની જાય છે.
હા એ તો મને નવરાત્રી માં ઘણા લોકો ઘર પણ સજાવતા હોય છે.
હા પછી રંગોલી બનાવવાની પણ એકમદમ સુંદર પરંપરા પણ હોય છે.
હા રંગોલી થી ઘરનો પ્રવેશ પણ સુંદર લાગતો હોય છે.
હ, કેટલાક લોકો દીપ પણ પ્રગટાવે છે.
હા અને સાંજે બધા ગરબામાં મેદાનમાં ભેગા થઇ જતા હોય છે.
અને ત્યાં તો પહેલા માતાજીની આરતી થાય છે, પછી ગરબાની સરૂઆત થાય છે. પછી બધા એકબીજા સાથે ખુશી થી રમે છે.
હા, એકદમ અને કેય કે ગરબા પછી દાંડિયા પણ રમવામાં આવતા હોય છે ત્યાં.
હા અને ડાંડિયામાં બે લાકડીનો ઉપયોગ થાય છે.
હા બધા એકબીજા સાથે મેલ લાખીને રમતા જોય છે.
હ અને નવરાત્રી એકતા નો પણ સંદેશ આપતી હોય છે.
હા એકદમ. ને બધા લોકો ભેગા મલીને તહેવાર ઉજવતા હોય છે.
હ, આ તહેવાર થી પરંપરા જીવંત રહે છે.
હ, નવા બાળકો પણ આ પરંપરા એક શીખવી જ જોઈએ એમ.
હા એને ને નવરાત્રીમાં સફાઈ પર પણ એકદમ ખુબ જ ધ્યાન આપવામાં આવે છે.
હા, સ્વચ્છતા જગ્યા પર દમ પૂજા કરવાની પરંપરા હોય છે.
હા એજ નેને પછી બજારમાં આ સમય ઘણી રોનક જમવા મલે છે.
હા, બિલકુલ કે કપડા સજાવટ અને પૂજાની વસ્તુઓની ખરીદી વધી જાય છે.
હં ને રાતે ઘણી જગ્યાએ સંસ્કૃતિક કાર્યક્રમ પણ થતા હોય છે.
હા, લોકગીત અને લોક નૃત્ય નો પણ સમાવેશ હોય છે.
હા એજ અને નવરાત તે ગુજરાતની ઓળખ ઓળખ તરીકે પણ ઓળખાય છે, જેમ કે ગુજરાત એટલે નવરાત્રી એમ
બિલકુલ એકદમ સાચી વાત કહી તમને, દરેક શહેર અને ગામમાં ઉત્સાહ જોવા મળી જાય છે.
હ, માતાજી ની સ્તુતિ ને ગીતો વાતાવરણને ભક્તિમય બનાવી દે છે એકદમ.
હા એકદમ અને હેવાય કે, આરતી ના સમયે બધા શ્રદ્ધા સાથે ભા રહે છે અને આરતી કરતા હોય છે.
હ ને નવરાત્રી ના અંતિમ દિવસે પણ ખાસ ઉજવણી થતી હોય છે.
હા અને આ તહેવારથી પરંપરા અને સંસ્કાર જાણકારી મલતી હોય છે.
હ અને તહેવારો સમાજને જોડાવાનું કામ કરતા હોય છે.
બિલકુલ ને નવરાત્રીમાં અનુશાસન અને સમય નું પણ મહત્વ હોય સે.
હ અને કાર્યક્રમો સમય પ્રમાણે શરૂ અને પૂરા પણ થતા હોય છે.
બિલકુલ ને બધા લોકો એકબીજાને શુભકામનાઓ આપતા હોય છે.
હ અને ખુશી અને ઉત્સાહ દરેક તરફ જોવાવામાં મળે છે.
હા આવી રીતે નવરાત્રી નો તહેવાર એકદમ ગુજરાત ની સાન છે.
હા એ જ ને અને હા આ તહેવાર એ સંસ્કૃતિ ભક્તિ અને આનંદ નો સુંદર સંગમ પણ કેવાય છે.
હા એકદમ, આપડે તો ચાલો હવે આપડે નવરાત્રી વિશે થોડી વધુ ચર્ચા કરીએ.
હા, આ વિષય તો ઘણો રસ ઘણો મોટો અને રાસપ્રદ છે.
હા એકદમ અને નવરાત્રી દની તૈયારી ઘણા દિવસો પહેલા થી જ સરૂ થઇ જાય છે.
હ અને ગરબાના મેદાનની સફાઈ અને સજાવટ પહેલા કરવામાં આવે છે.
હ અને રંગબેરંગી લાઈટ થી આખું મેદાન ચમકી ઉઠે છે.
બિલકુલ અને પ્રવેશ દ્વાર પણ સુંદર રીતે સજાવવામાં આવતો હોય છે.
હ અને મંડપમાં માતાજીની મૂર્તિ અથવા ફોટોની ફૂલ થી એદમ દમ દમ સંકારવામાં આવતી હોય છે.
હા દીવો સતત પ્રગટેલો રહે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે.
હ નવરાત્રી દરમિયાન રોજ સાંજે આરતી થાય છે.
હા અને આરતી પછી ગરબાની શરૂઆત પણ થાય છે.
હા શરૂઆતમાં ધીમે ધીમે તાલના ગરબા રમવામાં આવતા હોય છે.
હા પછી ધીમે ધીમે તાલ ઝડપી પણ બનતી જાય છે.
હમ્મ અને બધા લોકો એકબીજા સાથે તાલ મેળવીને રમતા હોય છે.
હા આથી ગરબા જોવામાં પણ કેટલી મજા આવતી હોય છે કેટલું ઘણું સુંદર લાગતું હોય છે.
હા ગરબામાં ગોલ ફરવાની પરંપરા એક ઘણી જૂની છે.
હા ગોલ આકાર એકતા અને સમાનતા નો પ્રતિક માનવા પણ આવે છે.
હા અને ગરબાના ગીતોમાં માતાજીની મહિમા પણ એકદમ વર્ણવામાં આવતી હોય છે.
હા અને ગીતના શબ્દો ભક્તિ અને શ્રદ્ધાથી ભરપૂર હોય છે.
હમ્મ ને દાંડિયા રમવા માટે બી એકદમ લાકડીનો ઉપયોગ થાય છે.
હા અને લાકડી એકબીજા સાથે તાલમાં અથડાવવામાં આવતી હોય છે.
હા દાંડિયા રમવા માટે સમય નું ધ્યાન પણ જરૂરી હોય છે.
હા તાલ સાચવો હોય તો રમવાની મજા વધી જાય છે.
બિલકુલ અને ગરબાના મેદાનમાં એકદમ સ્વચ્છતા પણ બહુ જરૂરી હોય છે.
હા પછી કચરો યોગ્ય જગ્યા નાખવાની આદત સારી પણ ગણાય છે આમાં
હા નવરાત્રીમાં ઘણા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ ઉજવવામાં આવતા હોય છે.
હા જેમ કે લોકગીત લોકનૃત્ય અને લોકનૃત્ય અને નાટક પણ રજૂ થતા હોય છે.
હા આથી બાળકોને શું કે સંસ્કૃતિનું જ્ઞાન પર મળતું હોય છે.
એકદમ સાચી વાત અને પરંપરા એક પેઢી થી બીજી પેઢી સુધી પહોંચે છે.
હા એકદમ અને ગુજરાતમાં ઘણા ગામો માં પણ નવરાત્રી એકદમ ઉત્સાહ થી ઉજવામાં આવે છે.
હા પછી શહેરોમાં મોટા મેદાન હોય છે. અને ગામોમાં ચોકમાં ગરબા રમતા હોય છે.
હમ્મ અને દરેક જગ્યાનો રંગ એક અલગ જ હોય છે.
હા પછી પણ ભક્તિ અને ઉત્સાહ બધી જગ્યા એ સમાન જ હોય છે પણ
હમ્મ ને નવરાત્રીમાં દીવો પ્રગટાવાની પણ એક શુભ માનવામાં આવે છે.
હા દીવો પ્રકાશ અને સકારાત્મક નું પ્રતીક છે.
બિલકુલ અને નવરાત્રીમાં એકદમ કહેવાય કે ફૂલનો પણ ખાસ ઉપયોગ થાય છે.
હા પછી ફૂલ થી મંડપ અને પૂજાની જગ્યા સજાવામાં પણ આવે છે.
હા અને કેટલાક લોકો ગરબાની એકદમ હરીફાઈ પણ એકદમ યોજે છે.
હા પછી તેમાંથી જે શ્રેષ્ઠ નૂત્ય નૃત્યના શ્રેષ્ઠ પોષાક માટે ઈનામ આપવામાં આવે છે અને જે લોકો સૌથી સારું ગરબા રમે અને બહુ બધા ઈનામ પણ મળતા હોય છે.
એકદમ સાચી વાત અને કેટલાક લોકો તો કેવાય કે આવામાં કાર્યક્રમથી એકદમ ઉત્સાહ એકદમ વધી જાય છે કેટલા લોકોનો.
હા પછી નવરાત્રીમાં સંગીત વગર ગરબા તો અધુરો જ છે હા
હા એ તો એકદમ સાચી વાત કહી ચાલી સાથે ગરબા રમવાની એક અલગ જ મજા આવતી હોય છે.
હમ સાચી વાત છે. ચાલલો કઈ વાંધો નહી આની મને પણ ખુબ આનંદ આવ્યો મળી આપડે
હા.
સારું.